કેમ છો?
હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે ઘણા દિવસ પછી વાત થઈ નઈ? ઘરે બધા સારા છે ને?
હા બધા સારા છે. તમારા ઘરે બધા ચારા છે ને?
હા બધું બરાબર ચાલે છે.
હા, આજકાલ લોકો એટલા વ્યસ્ત થઈ ગયા છે કે પોતાના ફેમલી માટે ટાઈમ જ કાઢતા નથી. એકબીજા સાથે સમય પસાર કરવાનું ભૂલી જ ગયા છે.
હા તમારી વાત એકદમ બરાબર છે. આજે કાલના લોકો જોબ બિઝનેસમાં વ વધારે જ ટાઈમ કાઢે છે. પોતાના પરિવાર માટેનું સમય કાઢવા ભૂલી જ ગયા છે.
હા બહેન લોકો બોવ બિઝી થઈ ગયા છે. આજકાલ તો લોકો પરિવાર માટે દસ મિનિટ પણ કાઢી શકતા નથી.
હા પરિવાર આપણને પ્રેમ સહારો અને માર્ગદર્શન આપે છે અને જયારે આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે આપણી સામે ઢાળ બનીને ઉઊભું રહે છે છેી તે મુશ્કેલીમાં ખેચી કાઢે છે તો પણ આપણે તેની કદર કરતા નથી અને આપણે વધારે પરિવારને જ મહત્વ આપવાનું ભૂલી ગયા છે
બરાબર કહ્યું મારા ઘરે પણ અમે બધા સાથે મળીને સમય પસાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ જ્યારે ટાઈમ મળે છે ત્યારે સાથે લંચ ડિનર કરીએ છીએ અને વધારે ટાઈમ મળે તો બહાર ફરવા માટે પણ જઈએ છીએ
હા આ તો ખુબ જ સારી વાત કહેવાયને કારણ કે પરિવાર સાથે સમય પસાર કરવાથી આપણા સંબંધો મજબૂત બને છે એકબીજાના સહભાગી બની શકાય છે અને એકબીજાને સમજવાનો મોકો મળે છે છે
હા અને મારા મમ્મી પપ્પા પાસેથી સારા ગુણ સારા સપોર્ટ મળી રહે છે તેથી મને લાગે છે કે જીવનમાં આગળ વધવા માટે ફેમિલી ખૂબ જ જરૂરી છે
હા ખૂબ જ જરૂરી હોય છે ફેમલી ફેમિલીને ક્યારેય છોડવું ના જોઈએ ફેમિલી એ આપણા જીવનમાં એક ખૂબ જ મહત્વનું જૂથ ગણાય છે એને આપણે ક્યારે સાથ છોડવો જોઈએ નહીં કારણ કે પાછળ જતા કોઈ ઉભું ન રહી ત્યારે ફેમિલી સાથ આપે છે બીજું કોઈ સાથ આપવા તૈયાર થતું નથી
સંયુક્ત મોટા પરિવારની તો વાત જ અલગ હોય છે ત્યાં એકબીજા પ્રત્યેની લાગણી પ્રેમ સહકાર એકતા વધારે હોય છે
હા અને નાના પરિવાર પણ સારા જ હોય છે ત્યાં પણ દરેક વ્યક્તિ પર સારી રીતે ધ્યાન આપવામાં આવે છે અને સારી રીતે તેઓને સગવડ મળે છે જેથી તેઓ મોટા મોટા ધ્યેય પ્રાપ્ત કરી શકે છે અને આગળ જતા તેઓ જીવનમાં મોટા મોટા કાર્યો કરવા સફળ બને છે
સાચું કહું છુ બેન, પરિવાર પરિવાર જ છે, તેને બીજા કોઈ સંબંધ જોડે તુલના ન કરી શકાય, તે એક અલગ જ પ્રકારનું સંગઠન હોય છે, બરાબર ને?
હા. મેં મારા ઘરની વાત કરું તો, મારા ઘરે પણ મારા દાદા દાદી, કાકા કાકી, પપ્પા અને મમ્મી પાસે ખાસ કરીને તો આપણા વડીલો પાસે જૂના જમાનાની વાર્તાઓ, તેમના રીતિ રિવાજો અને પરંપરા વિશેની વાત જાણીને ખુબજ મજા આવે છે અને તેમાંથી જાણવા મળે છે, કે પરિવાર વિના કશુંજ અઘરું નથી. જો પરિવાર સાથે હોય તો બધુંજ શક્ય બને છે.
હા, બરાબર કહ્યું બેન, આપને દરરોજ થોડો ટાઈમ પરિવાર સાથે પસાર કરીએ તો જ સંબંધ મજબૂત બને છે. છે, અને ઘરમાં પણ બધું બરાબર ચાલે.
હા, આજકાલ તો લોકો આધુનિક સમય માં મોબાઈલ જેવા ટેકનોલોજીકલ સાધનોથી ખૂબજ વ્યસ્ત છે, તેના કારણે લોકો એકબીજાથી દૂર થઈ રહ્યા છે, તેઓને પોતાના ફેમિલી માટે ટાઈમ કાઢવાનો સમય જ નથી, તેવુ એકબીજા સાથે પલ સમય પસાર કરવા માટેનો ટાઈમ જ નથી. આપણે આપણા પરિવાર સાથે સીધી રીતે વાતચીત કરવી ખૂબ જ જરૂરી શે, તેમના સાથે સીધા સંબંધો સાધવા એ ખુબ જ જરૂરી છે, કારણ કે જો એવું જ ના આપણે કરીશું તો આપણા પરિવારને એક દિવસે આપણે ભૂલી જઈશું મુશ્કેલીમાં જય્યારે આપણને કોઈ સાથ ના આપવાનું રહેશે તો આપણે આપણા પરિવારને સાથ આપવા માટે કેશું તો એ આપણા પાસે આવશે નહીં અને આપણી મદદ પણ કરશે નહીં એટલે જેટલું બને તેટલું પરિવાર સાથે સારા સંબંધો રાખવા સારા સમય પસાર કરવો અને તેની જોડે ખુશ રહેવું એ ખૂબ જ જરૂરી છે.
બરાબર કહ્યું બેેન
બેન તમે પરિવારમાં રહો છો તો તમને કેવી એટલી કેટલી મજા આવે છે.
બહુ મજા આવે છે, અમારું પરિવાર તો મોટું છે, એટલે ખુબ જ મજા આવે છે.
હા ખુબ જ સારું કેવાય પરિવારને સમય આપો એ મુશ્કેલીના સમયમાં સાથે રહેવું એજ ખૂબ જરૂર મહત્વનું શે, પરિવારને સમય આપશો તો ક્યારેક પરિવાર આપણો પણ સાથ આપશે ને આપણે પણ આગળ વધીશું ને આપણા પરિવારને આપણા પર ગર્વ થશે.
હા બિલકુલ સાચું કહું છું. એટલે આપણે પરિવાર ને સમય આપવો અને પરિવાર સાથે ખુશ રહેવું જોઈએ.
હા સાચું કેવું તો પરિવાર એ આપણા જીવનનો સૌથી મહત્વનો ભાગ છે, જ્યાં બધા સાથે મળીને કામ કરે છે, તહેવારોની મોજ માણ કરે છે, અને ખુશ રહે છે, તેથી જ આપણે કહી શકીએ કે પરિવાર જ જીવનનું ખુબ જ મહત્વનો ભાગ છે, જો પરિવાર વેરવખેર થયેલું રે તો ત્યાં કોઈનુ સાથ સહારો નથી, બધા એકલા એકલા જીવે છે, તે કેવું ખરાબ લાગે છે, ને
હા બેન પરિવાર આપણને પ્રેમ સહાર તો સારા સંસ્કારો આપે છે, એટલે આપના આપણે આપના પરિવાર સાથે જેટલો સમય વધારે પસાર કરીએ એટલો સારું કહેવાય.
હા કોઈ આપણા પરિવાર વિશે કેટલું પણ ખરાબ કેય કેટલા પણ ખરાબ વાક્યો વ્ય એ કરે પણ આપણે આપણા પરિવાર સાથે સંબંધો તોડવાનો ક્યારે વિચાર પણ કરવો જોઈએ નહી કે ક્યારે સંબંધો પણ તોડવા જોઈએ નહીં કોઈની વાત સાંભળીને આપણે આપણા પરિવાર પર ડાઉટ ન કરવો જોઈએ કારણ કે આપણો પરિવાર આપણા માટે ક્યારેય ખરાબ વિચારતું નથી એ આપણા માટે હંમેશા સારું જ વિચારે છે, તો આપણે આપણા પરિવારને હંમેશા ખુશ રાખવાનું તેનો સાથ આપ પવાનું અને કોઈની વાતમાં આવીને પરિવારને છોડવું નહીં કારણ કે જ્યારે મુશ્કેલીનો ટાઈમ આવે છે, ત્યારે સાચું બળ આપણું પરિવાર જ બને છે, અને જ્યારે આપણે કોઈ પણ મોટા લક્ષ્ય પ્રાપ્ત કરીએ છે, ત્યારે આપણે તેમાંનો સૌથી મહત્વનો ભાગ આપણા પરિવારનો જ હોય છે.
તમે બિલકુલ સાચું કહ્યું પરિવાર જ આપ મુશ્કેલીમાં હોઈએ ત્યારે સાથ આપે છે.
હા આજે પણ આપણે જોઈએ છે, કે આપણા ઘરે કોઈ પણ પ્રોબ્લેમ પૈસાનો હોય કે પછી હોસ્પિટલમાં કે કા પણ કોઈ પણ મુશ્કેલી આવે આપણો પરિવાર જ સાથે હોય છે, ત્યાં કોઈ આપણા પારકા લોકો આવીને આપણને મદદ કરતા નથી.
હા પારકા લોકો તો ની જ કરેને કેમ કે તે પોતાનું જ જોય છે.
હા કારણ કે પરિવાર જ એવું બળ છે, જે આપણને આપણા સુખ દુઃખમાં કોઈ પણ કાર્ય કરવામાં સહાયતા કરે છે, અને આગળ જવાનો માર્ગ બતાવે છે.
હા.
બેન તમારા બેન તમારા પરિવારમાં સૌથી સારું શું છે જેથી તમે ત્યાં રહો છો.
ફેમિલી સૌથી સારું છે
હા એ તો ખુબ જ સરસ જો આપણું પરિવારે જ ભેગું થઈને જો એક મહત્વનું બળ બને તો કોઈ સમાજ આપણને કોઈપણ રીતે આંગળી શકે નહીં ને આપણને ખૂબ જ આગળ વધી શૂકીએ છે.
હા સંયુક્ત એટલે મોટા પરિવાર ર એટલે તો બહુ સારું ને
હા મોટું ફેમિલી એટલે એક ભેગું જૂથ થાય કોઈ મોટું ફેમિલી એટલે એક ભેગુ થાય પણ મુશ્કેલી આવે પેસાની પ્રોબ્લેમ હોય તો એકબીજાથી હેળમેળ કરીને પેસા ન સંગઠન કરીને કોઈ પણ મુશ મુશ્કેલીનો સામનો કરી શકાય છે અને સુખ દુઃખ માં પણ ખુબ જ સારી રીતે સારવાર આપી શકાય કોઈ પણ હોસ્પિટલમાં હોય તો.
હા.
પરિવાર તો આપણુ પરિવાર તો આપણું બળ છે તેને ક્યારેક હોવું જોઈએ નહી
હા બરાબર છે.
થેન્ક યુ બેન મારી જોડે વાત કરવા માટે આભાર
થેન્કયુ સાચું કેવું તો આજે તમારી જોડે વાત કરીને ખુબ જ આનંદ થાય છે અને ઘણું બધું નવું જાણવા મળ્યું.
હા થેન્ક યુ.
વેલકમ